હાઆં.
કેમ છો? મજામાં.
હા મજામાં. બોલ
આજે આપડણે ખાધું સું ઉપર વાત કરીશું.
હા, જણાવો.
પ્રદુષણ એટલે હવા પાણી જમીન અને જળ દૂષિત ખર ખુબ જ હાનિકારક પદાર્થો જે દૂષિત થવા લાગ્યું છે. ઉદ્યોગ અને ઉદ્યોગો અને વાહનોના ધુમાડા પ્લાસટીક પ્લાસ્ટિકનો ઉપયોગ અને વૃક્ષો એ મુખ્ય કારણો છે. હવે હવાના પ્રદુષણ સૌથી મોટી સમસ્યા સમસ્યાને છે, કારણ કે તે શ્વાસથી બીમારીઓને અન્ય આરોગ્ય આરોગ્યની સમસ્યાનું કારણ બને છે.
હા. શું હું પ્રદૂષણ વિશે જણાવી શકું?
હા.
જેમ કે આપણેે જાણીએ છીએ કે ભારત એક ભગવાનોનો અને સંત ઋષિ મુનિઓનો પ્રદેશ રહી ચુકેલો છે, જેથી કરીને અહિયાં હિન્દુઓનો વસવાટ વધુ છે, અને જેથી તેઓ ભગવાનમાં ખુબ જ માન્યતા રાખે છે, જામ કે અલગ અલગ ભગવાન મહાદેવ ગણપતિ બા પા હનુમાનજી, કૃષ્ણ ભગવાન ખુબ જ ઘણા પ્રકારના લોકો માટે માન્યતા રાખે છે, અને તેના મટે ખુબ જ ઘણા મોટા મંદિરો બાંધવાવામાં જે ઐતિહાસિક મંદિર છે, નાગેશ્વર, દ્ધારકા અને જે આ ગંગા નદીના આજુબાજુમાં આવેલા જે ઘણા મંદિરો છે, તેમાં જે મંદિરોમાં ભક્તો જે પોતાનું હા તેઓ પોતાની ભક્તિ ભક્તિ રીતે જે ફૂલ અગરબત્તી અને જે દૂધ ના ચઢાવો જે ચઢાવે છે, અને ત્યારબાદ તેઓ જે બધું ફૂલ છે, અને જે ફૂલ હવે તો પ્લાસ્ટિકની કોથળીમાં મલે છે. બસ તે પ્લાસ્ટિકની કોઠળ છે, ફૂલ છે, બધી જાય તેવો એવું વિચારે છે, કે કચરા પેટીમાં નાખો તે એક પાપ લાગવું બરાબર છે, કે જે આપડે ભોગવાને ચડાવેલા ફૂલ આપડે કચરાપેટીમાં ન રાખી શ કે જેથી કરીને આપણને પાક લાગે તો તેથી તેવું સારું વિચારે છે. કે આપડે નદીઓમાં અથવા તો નાળાઓમાં પાણીમાં એ વહેતા કરવાથી એ પાપ ના લાગે પરંતુ તેઓ એ એ એ વાતે અ ઔચીત છે, કે નદી અને નાળાઓમાં જે આપણે ફૂલ અને કોથળીઓ નાખીએ છે. તેથી પાણીનું પ્રદુષણ થાય છે, જેમ પ્રદુષણ વાત કરીએ તેમ પ્રદુષણ થવાથી થઈ રહ્યું છે. એ આટલી મોતી જે ભારતની જીવાદોરી તરીકે ઓળખાય ભારત માતા તરીકે ઓળખાતી ગંગા નદી આજે ખુબ જ પ્રદુષિત છે, જે વિદેશના લોકો અહિયાં એ નદી માં ઉભા મળશે અહી માંગતા. કારણ કે એ ફૂલ છે તે ખુબ જ ખરાબ રીતે પ્રક્રિયા કરી અને પાણીનું પ્રદુષણ વધારે છે. અને જેથી કરીને પાણીમાં રહેલી માછલીઓ અલગ અલગ પ્રકારના જીવ જંતુઓ તે ખુબ જ મળી રહ્યા છે. અને પાણી સાવ જ એકદમ જ નામ એકદમ જ ઝહેરીલું અને નકામો બને છે એ જે આપડા કોઈ પણ ઉપયોગમાં આવી જ ના શકીએ. અને જેથી આપણે એ કઈ ઉપયોગો જ ના કરી શકીએ. જે આપડી ગૌ માતાઓ છે તે પાણી પી નો શકે જે ગૌ માતા સિવાના જે બધા પ્રાણીઓ છે કૂતરા તેમ ઘણા બધા પ્રાણીઓ છે જે પ્રાણીનો ઉપયોગ ના કરી શકે અને એ પ્રાણી પાણી પ્રદુષિત બને છે અને તે ખુબ જ ટોટલી વેસ્ટ જાય છે. તે વાતથી આ ભક્તો અવચ શું તમે વધુ જણાવ છો મને? શું તમે મને વધુ જણાવશો?
હા. પ્રદૂષણની અસર માત્ર પર્યાવરણ પર જ નથી પણ માનવ માનવના સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળી રહી છે. તેના કારણે હે અને હમ્મ. માનવને દમ ફેફસાના રોગો હૃદય ના રોગો એલર્જી ચામડી ના રોગો અન્ય ઘણી બધી બીમારીઓ થઈ શક થઈ રહી છે. પ્રદુષણ ના કારણે નદીઓ અને તળાવનું પાણી દુષિત બની રહી છે. જ-જમીનની પ્રડ્રીક ઘટી રહી છે જેના કારણે ખેડૂતને ખેતી કરવામાં ખુબ જ તકલીફો ઉભી થઈ રહી છે. અને પ્રાણીઓ પક્ષીઓ વગેરેને પણ ખુબ જ ખરાબ પરિસ્થિતિ બની રહી છે. જેના કારણે તે ઓને ખૂબ તકલીફ તકલીફ તકલીફમાં હું કરે છે? ને આપણે સંભાળીને આ પ્રદૂષણ નું ઘટાડો કરવો કરવો જરૂરી છે. એના કારણે વધુ વૃક્ષો વાવવા જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. જોઈએ તો આપડે કાપડ અથવા કાપડ અથવા કાપડની થેલીઓને પ્લાસ્ટિકની થેલીઓનો ઓછો ઉપયોગ થાય અને કચરા નુ યોગ્ય સંચાલન કરી રિસેલ કર-કરવું જ-જરૂરી છે. પા પાણી અને વીજળી નો બગાડ અટકાવવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી પરિવહન અને અથવા સાયક નો ઉપયોગ ઉપયોગ કરવો અથવા, સર સરકાર પર, કડક નિયમ બનાવ બનાવા, સ્વચ્છ ઉર્જા ને પ્રોત્સાહન આપવા અને લોકોને જાગૃત કરવા જોઈએ. જેથી કરીને, પ્રદુષણ ઘટે અને, પ્રદૂષણ ઘટાને, આ બધી પરિસ્થિતિ માં સુધારો આવે હે. તમે કઈ વધારે કેવા માંગો છો?
હા તમે જેમ કીધું જેમ શરીર ના રોગો વિશે તમે જણાવ્યું. તે પ્રમાણે હવાના જેમ કે, હવા પ્રદુષ જેમ જે પાણી પ્રદુષણ છે અને માનસિક, જે તમે કહ્યું શરીર ના રોગો વિશે પ્રદુષણ તેમ એક બીજું પણ પ્રદુષણ, જે છે કે હવાનું પ્રદુષણ, તિમાં થાય એવું છે કે, તે મોટા, ભાગે મોટા મોટા, ખુબ જ મોટા પ્રમાણમાં જોકે આપણે આંકડો આપી ના શકીએ પણ ખુબ જ મોટા પ્રમાણમાં, દરરોજ આખો થી કરોડો વાહન. આમથી તેમ આમથી તેમ ચાલતા હોય છે જેમાં વપરાતા ડીઝલ-પેટ્રોલ, તે. યુઝ થાય અને જેનો ધુમાડો નીકળે છે તે વાતાવરણમાં જ ભળે છે. અને જેમ કે મોટી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ, કાપડો ની ફેક્ટરીઓ પછી જે, ચીજ વસ્તુઓ બનાવવી જે ફેક્ટરીઓ છે મોટી મોટી, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ને તેમાંથી જે નીખડતો ધુમાડો છે, તે પણ ઘણી વાર, કેસીસ બને છે કે તેઓ એ ધુમાડાને ફિલ્ટર કરવા વગર હવામાં, છોડી દેશે જેથી કરીને હવામાં તે, ભળદો ભળદો ભળદો અને, આપણે વિજ્ઞાનમાં કહેવામાં આવે છે કે એ, હવા ઉપ જે હવા નીચે નથી આવતી, જેથી કરીને વૃક્ષો તેને,
વૃક્ષો તેને પાછું,
કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજનમાં પર પરિવર્તિત કરી શક્યા નથી અને તે, પર એ વાદળ બને છે બસ પછી શું તે વાદળ, એસિડ એ વાદળ તરીકે ઓળખાય વિજ્ઞાનની ભાષામાં તેને એસિડ વાદળ, કેહવામાં આવે છે કે ઘણી વાર મહેસૂસ કરવામાં આવે છે કે મોટા મોટા, શહેરોમાં, કે જે વરસાદ પડે ને તે વરસાદ ખૂબ જ ખૂબ જ, ખુબ જ ઓછી માત્રામાં પણ ગરમ ગરમ લાગે છે, કે જે શરીર ને, એક છે જે ચામડીનો ઈલાજ પણ પછી શક્ય નથી. અને, હવામાં તો બળે છે, સાથે સાથે હવામાં રહેતા જે સરસ મજાના જે પક્ષીઓ છે. તેઓને નુકસાન કરે છે, પક્ષીઓ સાથે સાથે જો ધારો કે એ ફેક્ટરીના આજુબાજુ સ્કૂલો, ગામડાઓ, શહેરો હોય તો ત્યાંના જે રહેતા લોકોને પણ તે હ ખુબ જ પ્રદૂષિત હવા પ્રદુષિત હવા લેવાથી તેઓને બજારના રોગો થઈ શકે છે, અસ્થમા જેમ કે ખુબ જ મોટો રોગ છે, જે સરળ રીતે કોઈને પણ આવા ખરાબ વાતાવરણમાં રહેવાથી થઈ શકે છે. અને હા હવા પ્રસી થવાથી પક્ષીઓ બચારા કઈ પણ કર્યા વગર ઉપર જ ઓરજા ઓરજા મળી રહ્યા છે. જણાવશો?
હુ કીધું?
બીજું તો આપડે કહીએ તો મોટા મોટા શહેરો અમદાવાદ છે, દિલ્હી છે. પછી આ જે લોકલ શહેરો છે, જેમ કે નવસારી, બારડોલી વલસાડ એ બધા ફેમસ પ્રખ્યાત જે બધા ગુજરાતના જે શહેરો છે. ત્યાં મોટી મોટી માર્કેટો ચાલે છે, શહેરો ચાલે છે, અને એ શહેરો માર્કેટોમાં ખુબ જ મોટા પાયે ખરીદી ઉદ્યોગના સામાનો નો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ જે લોકો છે, તેઓ એ કચરાનો ઉપયો કચરાનો કચરાને કચરા પેટીમાં નાખ્યા વગર ના નાખતા નથી અને આમ રસ્તા પર ફેંકી દે છે, અને ઘણી વાર એ પણ બને છે, એટલે એવું ગૌમાતા છે. પછી કુતરાઓ છે, બકરીઓ છે, જે રસ્તા પર પાલતુ પ્રાણી છે, પણ રસ્તા પર ફરતા હોય છે, પ્લાસ્ટી પ્લાસ્ટિકને ખાય છે, જેથી કરીને તે ગૌ મા તા ને તે પશુઓ મળી રહ્યાં છે.
હ ચાલો તો હવે આપડે મળીશું બીજા ટોપિક પર
સારું સારું ચાલો
હા.